હલો
હા બોલો
હમ્મ તો ખબર નહં પેલો ખબર નહિ, નેટવર્ક શને લીધે ફોન કપાઈ ગયો એટલે પછી મનસો લ ફરવા દૂર રહેખી પ્રતિ કલ કરુ
હમ્મ
હમ્મ
બોલો
છોકરાઓમાં આજમાં ધીજાજી નથી, ને અને ઇન્સ્ટન્ટલી અને અમુ એવું નહં હો ડફ છોકરાઓ કરે છે. જે લોકો મહેનત કરી હોય અને રિઝલ્ટ ના મળે અન બહુ એમ્બિશિયસ સંશે કે એ લોકોને હોય. કે મેં એટલી મહેનત કરી છેને ખુશ કે મારા આટલા આવવાજ જોઈએ એ ના આવે ને તો બી તો પણ એવું થાય છે અને પેરેન્ટ્સ ને બી એવું થાય કે મારું છોકરું હસિયા છેને. એટલે અમુક જાતનુ ટોર્ચરિંગ બી ચાલતું હોય સીધું ટોર્ચરિંગ ના હોય. બેટા તું મહેનત કરી લેજે હા બેટા તું મહેનત કરી લેજે હા સીધું ના કે કે ના મરાટલા જોઈએ, એવું હવે નહી બોલતા મે
હા એ તો અત્યારે બધા પેરેન્ટ્સ કર ત્યાર બધ જો કેને સુસાઈડ કર આમ કર્યુ તો પેરેન્ટ્સ ઘણા પેરેન્ટ સમજે છે પણ હજી કેવું ટ્વેન્ટી પસે પેરેન્ટસ હજી નહી સમજતા એટલે કે મ અન્ડરસ્ટેન્ડિંગ છે જ નહી એમના ચાઇલ્ડ ને એ સપોર્ટ કરતા જ નહી, કે હા તું ભલે આર્ટસ લેવાો નહી તું ટીચર બન એવું ના હોય કે કે ઉપર કિલે મંદ માં આર્સ પીવાનું કે ને એને ટેન્થમાં સેવન્ટી પસેન્ટ અપા્યા હોય પણ એવું કેને મારે આુંધું કે આટલા સારા છે, તો કોમર્સ સાન્સ ના લ્યું હતુ. એવો ફોર્સ કરે પણ એવું ના કે કે આર્ટસમાં સ્કોપ છે. હમ્મ પણ એવું એવું ના વિચારે કે આર્ટ્સમાં એને ઇન્ટરેસ્ટ છે તો આર્ટ્સમાં બી આગળ સ્કોપ છે.
ઘણા સ્કોપ છે આર્ટસ બધી એક વસ્તુ છે કોઈ બી સ્ટ્રીમ લેસ ને બધામાં મહેનત તો છે જ એવું નહીં કે સાયન્સમાં તો વધારે મહેનત કોમર્સમાં થોડી મીડિયમ મહેનત અને આઠ સ્ટેશ ઓશી મિનટ એવું નથી. તમે જે બા બી જશો ને બધામાં મહેનત તો છે છે અને છે જ.
તો કેવું છે ત્રણેય સત્રીની પોતાની એક અલગ એ છે એવું એવું એ પેરેન્ટસ એ નહી કરતા.
હમ અને પછી પેરેન્ટસ અને આપણે એકું છોકરાઓ પર છોડી દઈશું ને તો અનેક વસ્તુ છે પહેલાં જેવું નહીં છોકરાઓને પહેલાને છોકરાઓને આપણે બેટા વાંચવા ભ એસ બેટા વાંચવા ભા એસ બેટા વાંચવા બે એવું કેવો અત્યારના છોકરાઓનેડણે કશું કેવું નહીં પડતું એમની. જવાબદારી સમજે છે એમની જાતે કરી લે છે આપણે કેવું નથી પડતું. કણકબ પ ર વું ના જ કરાય કરવા અને જવાબદારી એટલી છોકરાઓને હોય. પોતાની કે જો અત્યારે આપણે નહીં ભણીએ તો આપણી પાછળ ફ્યુચર છે જ નહી જે લોકો સિરિયસ છે એની માટે પણ જેને રકડી ખાવું છે અને બાપદા નો પૈસો હશે
એ ચાઇલ્ડસ અલગ છે. મને કોઈ દિવસ મારા ઘરેથી એવું નહી કેતા કે તારે મહેનત કરી ખબર છે જે કરશે એનું એને કંઈક ઇન્ટરેસ્ટ હશે ને તો જ કરશે અને થશે કોક વાર મારે રિઝલ્ટ આવેને તો હું રડ મારા પેરેન્ટસ કેય વાંધો નહી આવે ઓછું. ત્યારે ક્યાંક ફાડવકો ઓછું હશે એવી રીતના સપોર્ટ કરે મારો ભાઈ છે મારા ભાઈ ને બી એવું કે મારી એને બી એવું કે પહેલે છે અમારા ઘરમાં એવું છે એવું જરૂરી નહીં. મને તોવું વાંધો નહી છેલ્લે કશું ના તો આપે એક દુકાન ખોલી ને બેઈ જવાનું કપડાંની. એવું કે એવું. જરૂરી નહી કે આપે આવી રીતના જ અત્યારે કેવું છે સ્કીલસ જરૂરી છે. સ્સ વધારે મેટર કરે.
ભણતર હશે પણ સ્કીિલ નહીં હોય તો ભણતરના મત
હ ખાલી ચોપડીુંજ્ઞાન અત્ય્યારે કોઈ કામનું નહી.
હમ એક્સ્ટ્રા સ્કીલ બધું જ જોઈશે. કારણ કે હવે અત્યારે એવું છે કે એવું ન એમ બીએ છે એમ બી તો બધા બહ મળે છે તારામાં એક્રા શું સ્કીલ છે. તો હું તને એપોઈન્ટ કરું તો એ મેનેજમેન્ટનું બી કરતો હશે અને એક્સ્ટ્રા સ્કીિલ હશે. તો એને પેલું લેશે અને જે પેલું છે એને નહી લે કેમ
ત્યારે કેવું કે ઘણા છોકરાઓ અમારે ક્લાસમાં બવા છે મને અમને બી પેલાવું થતું હતું. ટ્વેલ્થ સુધી કેવું અમે કોઈ દિવસ સ્ટેજ પર બોલા અહીં આગળજિવનેધ સ્ટેજ ફિયર હોય કોમ્યુનિકેશન સ્કીલ્સ બી નથી કેમ કે ગુજરાતી થી ડાયરેક્ટ ઉઠાને ઇંગ્લિશમાં આ આવી ગયા કોલેજમાં અને બધા કે કોલેજ તો ઇંગ્લિશ માં કરવી જ પડશે પાછળ જોબમાં એ થાય આપણેે સમજ આપણે ત્યાં જોબ તો જે ત્યાં ગુજરાતી તો હોય છે જ પણ ઓફિસ ના વર્ક માટે કે એના વર્ક માટે ઇંગ્લિશ તો જોઈએ જ છેીએ પ ગવર્મેન્ટ જોબ હોય કે ગમે થોડું માનોરિટીંગ આપણને આવડવું જ જોઈએ ને હમ.
હું તો મા માર. સોનો તો ના થિંક મારો સોન પાંચ પાંચ વારમાં હતો ત્યાં નો કીુંમ્મી હું સાયન્સ લઈશ એન્જિનિયરિંગ લઈશ. હ. મેધું ઓકે કઈ વાંધો નહી તો એના ટીચર અને બરો ર બી છે એના ટેન્થમાં નાન્ટી નાન્ટી થ્રી અપાયા હતા. ટ્વેલ્થમાં બી એના એ એટી નાઈન એવા હતા. હમ્મ તો ખબર છે પણ મારી બે બી છે એ નથી તો હું એવું વિચારું કે ન તા પપ્પા એ એવું કરે તો તારે બી એવું કરું ના એ એનું એનું છે પછી આપડે જોડે કમ્પેરિઝન કરવા જોવ તો ના મેડ પડે પછી પેલું કેવું કેવું થાય કે
હલો
હા બોલો
હમ તું જે કરે ને ફર્સ્ટ નંબર એજ ટાઈમે હું કતે એ નાનો હતોને તેને સમજાવને તેવું જકો કે બારબર બનજે બારબર પણ બાર બર મી ફસ્ટ નંબર નો કે એવું જ કે મારે તો વાળ કપાવા તો આ ક્રીસ પછી જ જવું છે. ફર્સ્ટ નંબર નો બારબર બી ફર્સ્ટ નંબર નો બન છે.
અરે અત્યારે એવું ચાલે જ છે ને આપડે જોય તો આપડે અમદાવાદ વડોદરામાં એ ખોલી દે અમદાવાદ વડોદરા શું આપડે લોકલ સીટીની વાત કરીએ નડિયાદાણની વસ્તુ તો પણ સારા હેરકટિંગ કરવા હોય તો એટી કે હન્ડ્રેડ થી સ્ટાર્ટ થાય છે બોઇસ ના બી મારો ભાઈ જાય એટલે મને ખબર મારો ભાઈ પપ્પા બધા જાય છે. એટલા રૂપીસ થઈ જાય રે ખાલી એને દાઢી ને એવું કરાવે બિયડ એવું કરાવે એમાં તો બસો અઢીસો થઈ જાય.
તો વળી એટલે એના ટીચર બી કેય તારે મમ્મી સમજે છે તું સમજે છે તો કે હા પણ એનું અ મત નાખીએ તો કે મારે સાયન્સ જ લેવું છે ને એન્જિનિયરિંગ જ લેવું છે એટલે એ પ્રમાણે મહેનત કરી લે છે મારે કેવું નહી પડતું પણ ત્યાં લોકો બોલ બોલ બધા મા સાસુ સસરાને એ લોકો બોલબોલ કરે ને કે તું કશું કેતી નઈ
અને એ હું એને એટલું જ ખબુંર જો બેટા આપણા બાપ દાદા ની કોઈ બી પ્રોપર્ટી છે અને કે કોઈ વાર સો કઈ મિલકત નહી આપણે જે કરવાનું છે આપણા પર જ કરવાનું છે.
એ તો એવું જ ને.
તો પછી આપડે આપડી જવાબદારી સમજીને ચાલો એ એને છેને એ લેવુ છે પેલુ હ શું નામ ઘર લેવું છે. તો એન પપ્પાને પાછું બુલેટ બુલેટ રોયલ એનફિલ્વ લેવું છે એને તો એ કેટલા વખત દસ એના દસમાં મજાના નાઈટી એટ નડિયાદમાં સેકન્ડ નંબર આયો હતો. દશમાં ધોરણમાં તોરે પપ્પા કીધું કે તારોજ આવશે ને તો હું તને કશું લઈ આપી સાંભ કે પપા મારે આ જુએ છે.
હમ્મ.
હવે દસમા ધોરણમાં હતો એટલે ના લઈ આપ્યું ટ્વેલ્થમાં તો થોડા પાંચેક ટકા ઓછા થઈ ગયા એના એટી નાઇન આયા પાચ કે ત્રણ ટકા ઓછા થઈ ગ્યા એટલે કે દસવામાં હવે જો હવેલી તોવે લઈ આપતા નહીં મે કીધું જો બેટા એ તારી જરૂરિયાત નથી. તારો શોખ છે શોખ છે ને આપણે આપણી જાત પર પૂરા કરવાના. તા કે ઓકે. એટલે કે ઓકે એટલે કે મારે જે બી જોઈશે બધું મારી જાત પર મેં તની જાત પર કરવું હોય ને તો આપણે આપણા પગ પર પહેલાં ઊભું થવું પડે- - અને આપડા શોખ પૂરા કરવા પડે હા તારી ફી ભરવાની હોય તો એટલે કે ઓકે ચાલ વાંધો નહી એટલે પપ્પા ત કે ને એલે ટોસ બી મારે પાછો મમ્મી આપણે તો આપણી જાત પાર કરવાનું ન હતું મેને તો હા બેટા.
હ.
અને આજના છોકરાઓ ક સાંભળ વગર તો જાય ના
અરે એતો ત ના ના છ સાત વર્ષ ના સંભળેને મને કેવું કીધેલું કે હું ડેરી મિલ્ક લઈને આવીશ એવું કે આપ નહી અમારે કેવું અમે ટુશન કર ને તો ફ સેકન્ડ સ્ટન્ નાોને ત એવું ક તું આજ એબીસીડી લ કરી લઈશ ને તો અમે તને આ કરીશું તો એવું કે
અને આપડ આપડ આપડે તો એના હારા માટે કીધું હોય. પણ લાલચ આપીએ ને આપડે એટ આપ ભણી લે
તીજે તમે આખી દેલું ને આખી દેલું ને એવું ક આપણને
અરે આપણને તો યાદ ના હોય.
હમ હમ પછી એને ચોકલેટ આવ્યું ને સાદી તો કે આવી નહી તમે ડેરી મિલ્ક કીધેલું એટલે મને આવી નઈ ઓીસ વાલી જોઈએ એવું કે આપણને સાા છે ના લે હું એમને એવું કમ ને હુ, એમને મેરોડી ચોકલેટ તો કે ના આવીનેઞ નહી જે તમે ડેરી મિલ્ક કી દેલી આ તો વન રૂપીસ વાળડી છે ટેન રૂપીસ વાડી મારે જોઈએ.
લો બોલો બોલો એને અતારે તો છેને દસ દસ રૂપિયાની ચોકલેટો નો ડબ્બો લઈન નીકળુ
હા હા એ ટાઈમ તો બંધ કર તું કોઈને એવું કેવાનું જ નહી ના લાગેન તો મારવાનુ અને તે કોઈક બહુ સારું હોય ને તો એવું કેવાનુ કે તા બડ્ડે પર તા બ્ડે હશે ને એ દિવસ હું તન નઈ આલુ બડે ઉપર ગિફ્ટ આલિયે અમે નાના છોકરાઓ તો સ્કૂ થઈ જાય બટ એવું કહીએ કે બર્ડે પર નહી આલુ અને બર્ડે પર અંગૂઠા પકડાઈ
માર બેટી નો ના આવું તો ઘણા કરાઈ
એવું કેવું પડે તો મગજ ના ફરેલા હોય એલે પઇ લાગે એવુ બહ બહુ ડિફરન્ટ ડિફરન્ટ છે.
નાના છોકરાઓના તો ડીમાગ કેવા હોય ને ખબર જ ના પડે આપણ ને
અરે યુટ્યુબમાં જોઈન રીલમાં જોઈન આવે ને એવું ટ્યુશનમાં કરે એ ડાયલોગો મારશે ફિલ્મો ના
એવું થાય હે પણ વિચાર કરે આ એ લોકો કેવી આ રીલો કેવી જોતા હશે.
હમ્મ અને એક તો એક તો કેવું છે કે એમના પેરેન્ટસ ને ખબર ના પડતી હોય ને એમને એ મૂકી દીધા હોય એ હોય યુ. પી એમ. પી ને અહીં આગળ હોય ને તો એમને ગુજરાતી મિડિયમ મૂક્યા તો એક તો હિન્દી ને એને ગુજરાતી કરાવવાનું અને એ બોલે તો હિન્દી જ તે તો અમે કીધું કે આને ઈંગ્લિશ મિડીયમમાં મૂકો તો કે છે ને ઇંગ્લિશ મીડયમ નઈ મૂકો આમ જ મૂકીએ
લે તો તો પછી પતી ગ્યુ
હર્ષ રાવત શીખું હોય તો પછી એને એ એમ જ મૂકવો જોઈએ ને પણ પેરેન્ટસ બી ના માને તો એને હિન્દીનું ગુજરાતી કરાવતા કરાવતા બે વરસ લાગી જાય.
બે વરસ લાગ એ જોડે એને ગુજરાતી શીખવાથી કે આપણે હિન્દી શીખી જઈએ.
હ અ.. હિન્દી તો કેવું આપણે નોર્મલી આપણે ફોન્સમાં ને એમાં બધા મોસ્ટ ઓફ આપણે હિન્દી જોતા હોઈએ. મુવીઝ હોય કોઈ બી આપડણે જોતા હોય હિન્દી તો આપડે જોતા જ હૈયે. એટલે આપણને હિંસા આપણને આવડી જાઈ.
આપણી ગુજરાતી ની એક ખાસીયત છે. ગુજરાતી હિન્દી મિક્સ કરવાનું.
હમમ!
એ ખાસીયત છે ને એટલે પ્રોબ્લેમ થાય આપડે.
હોં!
મારે એવું જ થાય કે મારે જયને મારું ઓનલાઈન વર્ક ચાલુ કરે ને તો મારે ઓલ ઇન્ડિયામાં વર્ક કરવાનું. એટલે હિન્દી જોઈએ તો હ ઓકે
હા હા જ શી કૃષ્ણ